હા શું કરું છું ભાઈ મજામાં
હા હા મજામાં કઈ નહી વિચારતો હતો કે નવો મોબાઈલ કળ લાવ
અરે મેં હમણાં જાય આઇફોન લીધો
હ અચ્છા તો કેવું રહ્યું આઈફોન નું રિઝલ્ટ તમારું
અરે એન્ડ્રોઈડ માંથી જસ્ટ આઈફોન માં સ્િપ થયો ને તો અમુક ફંક્શનો તો સમજતા જ મને બઉુ ટાઈમ લાગી ગયો જેમ કે પેલું આપડે આપડે એન્ડ્રોઈડમાં કેવાય બટન હોય કે ભાઈ એક સાઈડમાં જવાય આખું એપ બંધ કરવા અને એક પાછળથી બેકગ્રાઉન્ડ એ કાટવા પણ પેલા આઈફોનમાં તો એકી મતલબ બટન આવતા જ નથી પ્લ સ્લાઈડ વાળું આવે કે સ્લાઈ કરો એટલે બંધ થઈ જાય અને ઘણા બધા નવાલબ જે છે સેટંગ હજ ું છું હ અઠવાડયે થયું મને ફોન રીધે પણ કેવું નોકરી સાથે આપડે હોઈએ એટલે બધું શીખવાનો ટાઈમ ના મળે ધીમે ધીમે જેમ જેમ જરૂર પડે એમ એમ નવા ફંક્શન શીખતો જાઉં છું જોતો જાઉં છું.
હા, એ તો છે અને પાછુ આઈફોનમાં તો કેમેરા ક્વોલિટી બી એવી. સારી હોય છે અને પાછુ એમાં પ્રોસેસર બી એવું હોય છે. એટલે આમ.
અરે, કેમેરા કેમેરા ક્વોલિટીની તો વાત કરુંને. તો પહેલાં. ઘણો હું મોટા પાડવા જઉં ને તો મારા ફોન માં પેલા એન્ડ્રોઈડ હતો. તો એન્ડ્રોઈડમાં પાડીયએ ને આપણે તો શું. અમુક વાર તમે બ્લેક દેખાઈ જાઓ કાતો અમુક. બેકગ્રાઉન્ડમાં તમે મતલબ જે ગ્રીનરી લીધી હોય. તો એ થોડી ઝાંખી પડી જતી હોય. નઈ ઘણા બધા ઇસ્યુ આવતા હોય કાતો પછી તમે ફોટો ઝૂમ કરો તો ફાટી જાય. પણ આઈફોનમાં એવું કશું હોતું નથી આઈફોનનું રિઝલ્ટ એકદમ બે
હા, એતો છે પણ એમાં એક પ્રોબ્લેમ એ આવે કે જયારે તમે લેઝર આગળ તમે જો કેમેરા લઈ જાઓ તો એમાં પછી કેમેરો બગડી જાય છે એવું થાય છે.
અચ્છા, એવું હોય છે એમને મેં તો આવું સાંભળ્યું નથી.
હા, એવું જ હોય છે કે લેઝર જયારે લેઝર પડે ને ધારો કે ડીજે લાઈટ હોય કે ગમે તેની લેઝર હોય.
તે જો કેમેરા ઉપર પડ્યા ને તો એમાં આઈફોનમાં વધારે ઈસ્યુ થાય છે એમાં.
અચ્છા.
હા, એટલે તમે એ ધ્યાન રાખજો.
હા, એજ કઈ સારું થયું તમે કીધું. મગજમાં રાખીશ લેઝર ખરાબ છે આઈફોનમાં.
હા, અને તમારું ચાર્જિંગનો પ્રોબ્લેમ તો નહીને કઈ.
અરે, આઈફોન હોયને ચાર્જિંગની પ્રોબ્લેમ ના હોય તો પછી એતો વસ્તુ શક્ય જ નથી. આઈફોનમાં કેવું ખબર. તમારે ચાર્જિંગ તો બહુ સ્પીડમાં ઘટે કેમકે એનું પ્રોસેસર એવું છે. પછી એનો મતલબ જે ફંકશન ફંક્શન હોય છે. એન્ડ્રોઈડ કરતા વધારે અને સારા હોય છે એટલે ચાર્જિંગ નોર્મલી ખાઈ જતું હોય છે. એટલે કેવું ખબર કે તમારે પાવર બેંક રાખવી જ પડે તમારા જોડે.
હા, એ બી છે અને આઈફોનમાં તો પાછો કેવું એન્ડ્રોઈડ ની જેમ. જોડે ચાર્જર કેવું કે આપ નઈ એના માટે અલગથી તમારે પે કરવા પડે પૈસા.
અરે હા, એ તો વાત સો ટકાની મેબી અલગથી જ લીધું ચાર્જર ત્યારે. પણ હવે તો કેવું ખબર એન્ડ્રોઈડમાં બી ચાર્જિંગ આપવાનું ઘણા ફો મતલબ જે મોટા મોડલ આવે ને. એમાં તો એન્ડ્રોઈડમાં બી બંધ કરી દીધું.
એનું મને કઈ ખ્યાલ નઈ કે એન્ડ્રોઈડમાં બી બંધ કરી એવું તો.
અરે, મારે એક મિત્ર છે સેમસંગસ સિક્સ લો હતો. તો એને ચાર્જિંગ નોતું આપ્યું પછી એક બીજો હતો. જે ખાલી પચ્ચીસ હજારનો ફોન લાવ્યો હતો તો એને પણ ચાર્જિંગ નતું આપ્યું. એટલે આવું છે અત્યાર તો.
હમ, વસ્તુ તો. હા, એટલે પેલા કેવું હતું કે તમે. એટલા મોબાઈલ લો તો તમને જોડે ઈયર ફોન કેવું કઈક આપતા તા જોડે. તો પછી એ લોકોએ કેવું કરે થોડાક વર્ષો પછી કે પંદર હજારથી ઉપરનો લો તોજ તમને ઈયરફોન મળે. બાકી તમને ઈયરફોન કે ઈયરફોન ના મળે. હવે એના પછી શું થયું કે હવે તમે જેમ કહો છો એમ. કે ભાઈ હવે ખાલી મોબાઈલ એકલો મળશે ચાર્જર તો નઈ મળે. તો બેઝિક વસ્તુ છે કે આપડા મોબાઈલ લાઈએ તો ઈયરફોન છે ચાર્જર છે. આ બધું તો જોઈએ કે હવે આ બી આપવાનું બંધ કર્યા તો હવે આવું. તો થોડી ના ચાલે આમાં.
હા પેલા તો ખાલી ઈયરફોન નઈ કેવું હતું પેલા તો ઈયરફોન મળતું ફોન નું કવર મળતું. પછી જે દુકાનમાં ગયા હો ને ત્યાં તમને ટફન ગ્લાસ નાખી આપતો. પછી ચાર્જર ભી મળતું કેબલ બી મળતો. એટલે આટલી બધી વસ્તુ પેલા આપતા આપને અમુક દુકાનોમાં તો કેવું કે સ્કીમ ચાલતી હોય કે તમે ફોન લોને તો આ વસ્તુ મળશે. હવે તો સ્કીમની તો વાત હું કહ ફોનમાં પૂરતી આઈટમો નથી આવતી.
હા એ તો જ એટલે આમાં કેવું કે તમે કોઈ ફેસ્ટિવલ ના ફેસ્ટિવલ હોય એ વખતે જાઓ તમે તો તમને ગમે તે હોય તો. જોડે આપતા કે લો ભાઈ હેડફોન લો કે તમારે આ માઉસ આપ્યું. લપટોપ માટે કે ગમે તે વસ્તુ આપે એમ માટે લેન્સ આપે અમુક ઝૂમ વાળા ટેનએક્સ ને એ બધા તો હવે તેવું કઈ છે જ નહી કે આ તો લેન્સ કે જે પેલું કવર કે ગમે તે શું હવા ચાર્જર બી નહી આપતા મોબાઈલ ની એટલે વાત જ પૂરી થઈ ને કે સ્કીમ આવશે અને સ્કીમ હશે તહેવાર ટાઈમે. આપણેે લઈશું કઈ વસ્તુ ને આવશે જોડે વસ્તુ એ તો વાત ત રહીને
હા અને બીજું કેવું કે આઈફોનમાં તમે લો ને તો ત સિક્યોરિટી પૂરી મળી રહે એન્ડ્રોઈડમાં તો કેવું કે તમે ઘણી બધી વસ્તુ એવી હોય કે તરે કોઈ બી કોઈને સ્કેમ કરવો હોય તો તમારે સરતાથી કરી શકે બટ આઈફોન ની સિક્યોરિટી મને બેસ્ટ લાગે. મતલબ મેં તો અઠવાડિયાથી વાપર્યો છે મારો તો એટલો અનુભવ નથી. પણ મારા ઘણા બધા મિત્રો વાપરે છે. તો એમને એમનો અનુભવ બહુ સારો છે સિક્યોરિટી બાબતે.
હા એ તો છે પણ એમાં એક પ્રોબ્લેમ આવે જ કે એ લોકો જે ઓસ કે આઈઓ એસ એનું આવે ને. તે ખાલી બે કે ત્રણ વર્ષ સુધી જે અપડેટ વાળું વેલીડ હોય છે. એના પથી એ લોકો વેલીડ નહી કરતા જય્યારે આ સેમસંગ કે બીજી બધી કંપનીઓ હોય છેને તો એમાં કેલું એન્ડ્રોઈડ વાળી કે એમાં એ લોકો સાત વર્ષ ન ઓએસ અપડેટ ની ગેરંટી આપે છે.
એ એક વસ્તુ તમે પ્લસ પોઈન્ટ ગણી શકો એન્ડ્રોઈડ નો પણ સિક્યોરિટી બાબતમાં તો હું તો આઈફોનને જ રેટ આપીશ કેમકે એન્ડ્રોડમાં કેવું કે તમે કોઈ બી લિંક ખોલો ને તો તમારું એક્સી સામે વાળામાં જતું હોય છે. આઈફોનમાં નથી હોતતો એવું કેમ કે એ લિંક ખોલીય ને એટલે આખું પેજ સ્કેન કરી જે બી એની સિકુરિટી હોય બ્લોક કર ના કે વેબસાઇટ કેી ડેટા તો ચોરી નહી થવાનું.
હા એ છે પણ એમાં કેવું થાય છે. કે અમુક હવે તો જોજઓ ને અમુક એપ હોયને તો ભાઈ એન્ડ્રોઈડ માટે હોય ને આઈુએસ માટે નહી હોતી કેમ કે પેલું શું કેવાય, આ સિક્યુરિટી ના લીધે અમુક કહેવાય કે આ આપડો જે વર્ગ છે, વાપરવા વાળો એ ખાલી એન્ડ્રોઈડ નો જ હશે, એપ વાપરવાનો આઈએસ વાળો નહીં હોય. તો પછી અમુક લોકો બિલ્ડ બી નહી કરતા કે આઈએસ વર્ઝન બી બનાવીએ એપ માટેનું.
એ વાત સાચી તમારી. ઘણી બધી એવી એપ છે જે આપે મતલબ કામી હોય જે તો આપડે સ્વિચ કરીએ ને, એન્ડ્રોઈડ થ્રુ આઈફોન, તો તકલીફ પડતી હોય છે.
હ, અને આપડણે એન્ડ્રોઈડમાં કેવો કે આપડા જે પેલું, આપડા ક્રેક વર્ઝન હોય બધા એના કે મોડે પી કે કહીએ તો, એ બધા બી ડાઉનલોડ કરીને. જે યુઝ કરી શકીએ, પણ આશામાં નહીં કરી શકતા આપડે, એવું બધું. જો
ના, એ સારી બાબત છે, કેમ કે ક્રેક વર્ઝન હું, તો કહું ને તો ડાઉનલોડ કરવા બી ના જોઈએ. એના કરતા, કોઈ બી એપ લઈને સબસ્ક્રિપ્શન લઈ લો ને તમે. તો સારું પડે, ક્રેક વર્ઝનમાં કેવું થાય ખબર? એક વસ્તુ એ છે કે, તમારેે ડેટા ત્યાં ચોરી થાય અને જેમ કે, અત્યારે મેં નોટિસ કર્યું ને, તો જીટીએ ફાઈવ સાંભળી છે તમે ગેમ?
હા હા. રમેલી.
હા, એમાં કેવું કે હા હા, તો એમાં કેવું કે લેપટોપમાં તમે એનું ક્રેક વર્ઝન રન કરો ને. તો તમારે બીટકોન બિટકોઈન માઇનિંગ ચાલુ થઈ જતી હોય બેકગ્રાઉન્ડમાં. એ જે મતલબ લોકલ વેબસાાઈટ ઉપરથી ડાઉનલોડ કરીને તમે એ લોકો એવું સેટ કરી નાખે કે તમે ગેમ રમો ને ત્યારે તમારે. એ ચાલુ થઈ જાય, મતલબ બે અને બીજું, ઘણું બધી વસ્તુ હોય છે. મને તો એકનું જ નોલેજ છે, ક્રિપ્ટો નું.
હા, એ તો એવું હોય જ છે. અમુક તો કેવા હશે, હોય છે મોડે પી કે કે તમે ડાઉનલોડ કર્યું? ખાલી આમ બતાવા માટે ફ્રન્ટનમાં તમને યસ કે નો સિમ્પલ રીતે બતાવી દે, પણ. તમારે એ એપ ખોલવા માટે કે ગમે તે લોકો એ. મૂકી જ રાખી હોય કે યસ જ દબાવે. અને યસ એમને એવી રીતે સેટ કર્યું હોય કે તમે. તમે તમારા લેપટોપ કે કમ્પ્યુટર કે ડિવાઈસ, તમારા ડિવાઈસ નો એક્સેસ આપો છો અને પછી એક્સેસ મળી જાય, એને યસ કરીએ એલા. એટલે પછી બધી વસ્તુ એની જોડે જવાની.
હા. અને ક્રેક વર્ઝનમાં કેવું, તમારે વિન્ડોઝ સિક્યોુરિટી એ પેલાથી જ ઓફ કરાઈ દે. બાકી ગેમ ઇન્સ્ટોલ જ ના થવાની. એટલે હવે, હવે એજ વસ્તુ છે કે આ વસ્તુ લોકો વિચારતા નથી કે ભાઈ. એ સિક્યોરિટી બ્લોક કરાવે છે તમારા જોડે, મતલબ બંધ કરાવે છે. તો એ એવું કંઈક તો ઊંધા સીધું કરતા હશે ને. વાયરસ વાયરસ આવતો હશે, એટલે જ તો સિક્યોરિટી બંધ કરાવે છે એ લોકો.
હા, એટલે થોડાકાઈ પૈસા બચાવમાં પછી લોકો આવી રીતે થાય અને પછી કે, કે મોબાઈલમાં આવું થયું કે આવું થયું.
હમ, એ તો છે. ચાલો ભાઈ, બઉ વાત કરી આપડે. મળીએે કોઈક દિવસ, ચલો હ.